હલો હા હા ચપો હા.
આજે છેને આપણેે વાત કરીશું કે દુનિયામાં વિવિધ દેશના ખોરાકો કે આજથી દુનિયામાં કેટલા જાતના ખોરાકો છે એના પર ચર્ચા કરીશું, કે દુનિયામાં દરેક દેશ ના ખોરાક તેની સંસ્કૃતિ હવામાન ઈતિહાસ અને લોકોની જીવનશૈલી ન દર્શાવે છે. કે અલગ અલગ દેશોમાં ખાવાની રીત મસાલા બનાવવાની પદ્ધતિ અને સ્વાદમાં ખુબ જ વિવિધતા જોવા મળે છે કે કોઈ દેશનું ભોજન તીખવું હોય છે, તો કોઈનું મીઠું, અને તો કોઈનું ખુબ જ સાદું અને સ્વસ્થ હોય છે એટલે ખોરાક માત્ર ભૂખ સંતષવા માટે નથી પરંતુ તે લોકોની પરંપરા અને ઓળખાણને મહત્વપૂર્ણ ભાગ છે.
સાચી વાત છે ખોરાક એ દ દરેક દેશનો ઓળખ છે, જેમ આપણે ગુજરાતીઓ દાળ ભાત અને રોટલી ખાઈએ છે, તેઓ દુનિયા તેમ દુનિયામાં અલગ અલગ દેશો લોકો દેશમાં લોકો પોતાની પસંદ અને. ત્યાંની આબોહવા મુજબ અલગ અલગ વસ્તુઓ ખાય છે, જેમ કે ભારત દેશની વાત કરીએ આપણે ભારત એ મસાલાનો દેશ માનવામાં આવે છે. અહીં ઉત્ત ઉત્તરથી-દક્ષિણ અને પૂર્વથી-પશ્ચિમ સુધી. ખોરાકમાં ઘણી વિવિધતા જોવા મળે છે.
હા તમારી વાત બિલકુલ જ સાચી કે તમે કીધું એમજ. ગુજરાત માં બધા ઢોકળા, થાપલા ખાંડવી, ઊંધિયું ખાય પછી તમે પંજાબ બાજુ જાવ તો લોકો બટર ચિકન, સરસો નું શાક, મકાઈ નું રોટી એવું ખાય પછી તમે દક્ષિણ ભારતમાં જાવ તો ઢોસા, ઈડલી, સાંભાર એવું બધું ખાય ય એટલે આપણે જે બાજુ જોઈએ એ બાજુ લોકો બધું જુદું-જુદું જ ખાતા હોય છે.
સાચી વાત છે, ગુજરાતની વાત કરીએ તો અહીં દાળ ભાત રોટલી અને શાક મુખ્ય છે, ગુજરાત ગુજરાતી થાળી ગળ ગડપનમાં ગડપણનો ઉપયોગ વધુ કરતી હોય છે તેવું જાણવામાં આવે છે. એ ઢોકળા અને ફાફડા અહીં જાણીતા નાસ્તો છે, દક્ષિણમાં દક્ષિણ ભારતમાં અહીં ચો ચોખાનો ઉપયોગ વધુ થાય છે અ ઈ અ ઈડલી, ઢોસા અને સંભાર આખી દુનિયાના પ્રખ્યાત અહીં મળે છે. પંજાબનો ખોરાકમાં મસાલેદાર અને તીખું ભોજન વધારે પસંદ કરવામાં આવે છે, ત્યાં પનીરનું શાક અને ત્યાં સરસોનું શાક ત્યાં ખૂબ જ ચાલતું હોય છે.
હા તમારી વાત એકદમ જ સાચ ને જો તમે બીજા બીજા દેશમાં જો જાણે કે ઈટલી નો ખોરાક જોઓ તો ઈટલીમાં દુનિયાભરમાં પોતાના સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું છે, કે ત્યાં મળે પીઝા છે, ત્યાંની મુખ્ય વાનગીમાં પાસ્તા છે, લઝાનિયા છે. એટલે ઇટલીના ભોજનમાં ચીઝ, ટામેટા અને ઓલિવ ઓલિવ ઓઇલની વધારે ઉપયોગ થાય છે એટલે ઇટાલિયન લોકો ભોજનને ખુબ શાંતિથી અને પરિવાર સાથે માણવવાનું પસંદ કરે છે.
સાચી વાત છે ઇટાલિયનનો ખોરાક દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય માનવામાં આવે છે, ખાસ કરીને બાળકોને ઇટાલિયન વાનગીઓ બહુ જ ભાવે છે પીઝા છે જેમ કે પછી પાસ્તા છે અ તેમાં બી તેની અલગ અલગ અંદર પ્રકારો આવે છે પીઝાના, પાસ્તાના તે બાળકોના સૌથી વધારે પ્રિય ખોરાક માનવામાં આવે છે.
હા તમારી વાત બિલકુલ જ સાચી છે અને જો આપડા કોઈ બીજા દેશમાં જોઈએ જાણે ચીનનો ખોરાક જોઈએ, તો ચાઈનાનું ભોજન વિશ્વમાં ખુબ જ લોકપ્રિય છે કારણ કે એમની મુખ્ય વાનગીઓ છે નૂડલ્સ ફ્રાઈડ રાઈસ, ડમ્પ્લિંગસ એટલે આ બધું ચાઇનીઝ ખોરાકમાં સોયા સોસ આદુ અને લસણનો વધુ ઉપયોગ થાય એટલે ચીનના લોકોને ચોપસ્ટિકથી ભોજન કરવાનું પસંદ છે.
સાચી વાત છે ચીનનો ખોરાક તેની બનાવ બનાવવાની રીત અને માટે જાણીતો છે, તે હંમેશા તેજ આચ પર અ જલ્દી રાંધવામાં આવે છે નૂડલ્સ અને મંચુરિયન આ વાન અ આ વાનગીઓ ભારતમાં પણ ખૂબ જ ખાવામાં આવે છે ખૂબ જ પ્ર પ પ્રિય વાનગી છે, આ પણ બાળકોની મોમોઝ એ પણ એક ચીનનો ખોરાક જ છે.
હા તમારી વાત બિલકુલ જ સાચી અને જો આપડે બીજા દેશમાં જોઈ જાણે જાપાન નો ખોરાક જોઈએ, તો એ ખુબ જ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ માનવામાં આવે છે ત્યાં મુખ્ય વાનગીઓ છે જાણે કે સુશી ખાય, રામેન ખાય, ટેમ્પુરા ખાય એટલે જાપાનમાં ખોરાકને કળા તરીકે પણ જાણવામાં આવે છે કે ત્યાંના લોકો તાજી સામગ્રી અને ઓછા તેલ વાળું ખોરાક પસંદ કરે છે.
સાચી વાત છે ને મેક્સિકન નો ખોરાક ભારતીય ખોરાક જેવો જ મસાલેદાર હોય છે, તે તેથી ભારતીયોનો તે ખૂબ ભારતીયોને તે ખૂબ જ ભાવે છે જેમ કે ટાકોસ તે મકાઈના લોટની નાની પૂરી. જેવું હોય છે જેમાં શાકભાજી, પનીર અને અ કઠોર ધરવામાં આવે છે, નાચોઝ આ મસા મકાઈની ચીપ્સ જેવું કઈક હોય છે જે જેના ઉપર ચીઝ અથવા સલા સાલસા સોસ નાખીને ખાવામાં આવે છે તેથી તે બાળકોને ખૂબ જ ભાવે છે.
હા એ તો તમારી વાત સાચું કે એનું ભોજન બઉ તીખાસન મસાલે માટે બવ જ જાણીતું છે કે બરીટો જો કે નાચો જો કે ટાકો મકાઈ અને બીન્સનો ઉપયોગ વધુ થાય છે એટલે આપડા શરીર માટે પણ બહુ સારું હોય છે.
સાચી વાત છે અને અમેરિકાનો અમેરિકામાં લોકો ભાગદોડ કરતા હોય છે તેમની જિંદગીમાં ખૂબ ભાગદોડ ચાલતી હોય છે તેથી ત્યાં ફાસ્ટ ફૂડનું ચલન વધારે છે બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઇઝ બર્ગર એ અમેરિકાની ઓળખ છે તેમ માનવામાં આવે છે બર્ગરની વચ્ચે અ બટાકાની ટિક્કી અને સલાડ મૂકીને તેને ખાવાય છે અ હોટડોગ આ પણ તે બ બર્ગર જેવું જ હોય છે જેમાં આ પણ આ પણ એક પ્રકારની બ્રેડની વ અ વાનગી છે જે રસ્તા પર અ સરસ અ સસ્તામાં મળે છે.
હા તમારી વાત બિલકુલ જ સાચી ને જો આપડા કોઈ બીજા દેશમાં જોઈ જાણે થાઈલેન્ડ નું ભોજન જોઈએ તો મીઠું હોય ખાટું હોય તીખું અને મસ સાલેદાર હોય અને ચારેય સ્વાદ નું મિસ મિક્સન હોય છે કે મુખ્ય વાનગીઓ ત્યાંની જાણે કે પેડ થાય રહી. ગ્રીન કરી હોય કે થાય સૂપ હોય તો થાઈ ખોરાકમાં છે ને નળિયળનું દૂધ અને લીંબુનો ઉપયોગ વધુ થઈ થાય છે.
સાચી વાત છે તમે જેમ કે જાપાનની વાત કરી તી જાપાનનો ખોરાક તેની શુદ્ધતા અને તેની સજાવટ માટે જાણીતો છે જેમકે સુશી સુશી એ જાપાનની મુખ્ય વાનગી છે તેવું માનવામાં આવે છે તેમાં અ ચોખા અને દરિયા આ દરિયાઈ મછલીનો ઉપયોગ થાય છે જાપાનની જાપાનીઓ ખો જાપાનીઓનો ખોરાકમાં તેલનો ઉપયોગ ખૂબ ઓછો કરે છે તેથી તેઓ વધુ જ જીવે છે તેવું માનવામાં આવે છે. જાપાનીનો ખોરાક બઉ ભારતમાં ચાલતો નથી પણ તે ઘણી જગ્યાએ વધુ વધુ ચાલે છે ભારતના બહાર પણ.
કોઈ દેશ જાણે કે ફ્રાન્સ નો ખોરાક જોઈએ તો એ દુનિયામાં ખુબ જ આકર્ષક અને કલામત માનવામાં આવે છે કારણ કે એમની મુખ્ય વાનગીઓ જાણે ક્રોસો છે સૂપ છે ચીઝ આધારિત વાનગીઓ છે તો પછી ફ્રાન્સ ના ભોજન નું ખુબ જ ધીમેથી અને આનંદથી ખાવામાં પરંપરા છે.
સાચી વાત છે અને આપડે વાત કરીએ મધ્ય પૂર્વ દેશોની જેમ કે દુબઈ સાઉદી અરેબિયા અને લેબેનોન જેવા દેશોનો ખોરાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ માનવામાં આવે છે લોકો તે ખો તેનો તેનો સ્વાદ લેવા માટે ત્યાં દેશ વિદેશ ફરવા જતા હોય છે જેમકે વાત કરો હમ્સ આ ચણામાંથી બન બનતી એક ચટણી છે જે પિત્તા પિત્તા બ્રેડ સાથે ખવાય છે પછી વાત કરું તો ફલા ફલાફલ તે ચણાના વ વડા જેવું હોય છે તે ખૂબ જ અનોખું હોય છે તેનો સ્વાદ જ ખૂબ જ સરસ હોય છે તે સૌને ભાવતું હોય છે.
હા તમારી વાત બિલકુલ જ સાચી છે કે જયારે આપડે અરબી દેશોની વાત કરીએ ને તો એ લોકો વધારે ખજૂર પછી માંસ અને મસાલાનો વધુ ઉપયોગ થાય છે જેમ તમે કહ્યું એમ શોરમા છે હમસ છે કે ફલાફલ આ બધું વધારે ભાવે છે એ લોકોને.
સાચી વાત છે ખોરાકની વિવિધતાનું ખૂબ જ મહત્ત્વ હોય છે તે તે દરેક દેશોનો ખોરાક ત્યાંથી જ ત્યાંની જમીન ત્યાંના વાતાવરણ પર આધારિત હોય છે જ્યાં ગર ગરમી વધાર હોય ત્યાં લોકો હલ હલકો અને પ્ર પ્રવાસ પ્રવાહી ખોરાક લે છે જ્યાં જ્યારે જ્યારે કે જ્યાં ઠંડી હોય છે જે દેશોમાં લોકો શરીરમાં ગરમ ગરમી જળાવ માટે ત્યાં ત્યાંનું કંઈક ગરમ વસ્તુ ખાતા હોય છે.
હા તમારી વાત સાચી છે જાણે કે આપડે આફ્રિકાનો ખોરાક જોઈએ તો આફ્રિકામાં અલગ-અલગ પ્રદેશોમાં ભોજન અલગ હોય છે. કે ઘણા સ્થળો એ મકાઈ ચોખા શાકભાજી માંસ અને મુખ્ય ખોરાક ગણાય છે. અને આફ્રિકન ભોજન સ્થાનિક મસાલા અને પરંપરાગત થી બનાવવામાં મહત્વપૂર્ણ છે એટલે ભલે દરેક દેશનો ખોરાક અલગ હોય પરંતુ કેટલાક સામાન્ય મુદ્દા છે કે પરિવાર સાથે ભોજન કરવાનું મહત્વ સ્થાનિક સામગ્રીઓની ઉપલગ્ન તહેવારોમાં ખાસ વાનગીઓ બનાવી અને ખોરાક સાથે લાગણીઓ જોડાયેલી હોવી આ બધું બઉ મુખ્ય કારણો છે.
આ એ તો સાચી વાત છે અને આજે ઇન્ટ ઇન્ટરનેટના જમાનામાં આપણે ઘરે બેઠા પણ દુનિયાના કોઈ પણ દેશની વાનગી બનાવી શકી શકીએ છે હોટલમાં પણ હવે તો ઇટાલિયન મેક્સિકન કે ચાાઈનીઝ ખાવાનું અ સહેલાઈથી અ મળી રહે છે જે ખૂબ જ સારી વાત કહેવાય હવે હવે તો બીજ બીજા દેશોમાં જવાની બી જરૂર ના પડતી હોય છે બધા જ દેશ નું ખાવાનું બધા જ દેશમાં મળતું જ હોય છે. .
હા તમારી વાત બિલકુલ જ સાચી ખેલ કે દુનિયામાં વિવિધ દેશો નો ખોરાક અદભુત વિવિધતા જોવા મળે છે અને દરેક દેશનું ભોજન તેની સંસ્કૃતિ ઇતિહાસ અને જીવનશૈલીને પ્રતિબંધ છે. એટલે ભારતીય મસા મલેદાર ભોજન થી લઈને જાપાન ના સ્વસ્થ ખોરાક સુધી અને ઇટાલિય ના પીઝા લઈને મેક્સિકન ના ટાકો સુધી દરેક ભોજનનો પો પોતાનો અનોખો સ્વાદ અને મહત્વ હો છે એટલે ખોરાક માત્ર પેટ ભરવા નથી હોતું પરંતુ તે લોકોને જોડે છે સંસ્કૃતિઓને ઓળખાવે છે અને દુનિયાની વિવિધતાને અનુભવ કરાવે છે એટલે આને તો આપ જે ની વાત કરીએ ઓછી છે. આપણે ચોક્કસથી ફરરીવાર આના પર વાત કરીશું.